હેલો
કેવો રહ્યો દિવસ, જય શ્રી કૃષ્ણ, કેવો રહ્યો દિવસ?
સારો.
શું કર્યુ આજે કઈ ખાસ?
આજે બસ શોપિંગ કરવા ગઈ તી.
અચ્છા, ઓનલાઈન ખરીદી કરી કે પછી કોઈ શોપ પર જઈને કઈ રીતનું વધારે ગમ્યું? હ માર્કેટમાં ખરીદી કરવી હા ટ્રાફિક બહુ છે પણ, ખરેખર હા પણ મા માર્કેટમાં ખરીદી કરવી એ બહુ સારું ઓપ્શન છે. બહુ સારી વસ્તુ છે, ત્યાં જઈને આપણે એ વસ્તુ જોઈ શકીએ. આપણે ટ્રાય કરી શકીએ, આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે ઓનલાઈન ખરીદી કરીએ એના કરતા.
હા ઘણા બધા ફાયદા થાય છે. પસી તો શું થાય છે આપને તો ભાવ પણ કરતા આવે છે ને માર્કેટમાં જઈને પણ તમને કિંમતની
અને કપડું કલર એ બધું આપણે જોઈ શકીએ છેએ જયારે આપણે ઓનલાઈન ખરીદી કરીએને તો એમાં આપને બતાવતા હોય કઈ બીજું મંગાવે ત્યારે આવે કઈ બીજી જ વસ્તુ. એટલેક તો આપડા પૈસા બગડે અને ટાઈમ બગડે તો ખોટો જ એક તો ચાર-પાંચ દિવસે આપણે રીત વસ્તુ મળે અને એમાં પણ એ વસ્તુ બરાબર ન આવે એટલે એમાં આપડા પૈસાને અને સમય બંને બગડે. હોય છે, ઓનલાઈનમાં ઘણી વખત
હા તો તો પછી મારી પાસે એક પાસ થઈ ગયું. મે એક ડ્રેસ મંગાવ્યોતો એ મોબાઈલમાં બીજું બતાવી રહ્યો. એમ ઘર આવ ને તો બીજો જ કલર અને કપડું પણ ચેન્જ.
હા, એટલે આપડું તો એક તો મૂડભી ખરાબ થઈ ગયું હોય અને જે વસ્તુ આપડે જોઈતી હોય એ આપને મળે નહી અને આ પડો સમય બી એટલો બધો ખરાબ થઈ ગયો હોય. એ પાછી ઓનલાઈનની વસ્તુ પાછી મોકલતા બી ઘણો ટાઈમ લાગી જતો હોય છે એટલે દસ પંદર દિવસ એમાંને એમાં આપડું બગડી જતું હોય. એના કરતા તો સા આ એના કરતા તો સારું છે કે બજારમાં જઈએ તો સરસ મજાની પાણીપુરી ખાઈએ. બે પાંચ દુકાને જઈને આપડે જે જોઈતી હોય એ વસ્તુ લઈ શકીયએ અમુક વસ્ તે ડ્રેસ કેવું લેવા જતા હોય તો એની મેચિંગની વસ્તુ બી આપણે જોઈ તી હોય તો એ બી આપને એટલી જ વિસ્તારમાં ગમે ત્યાં મળી જતું હોય.
હા તો એક કામ લઈને જાઓ તો તમારું બીજું કામ પણ થાય છે ને?
હા જોડે ઘણું થઈ જતું હોય છે.
તમે શું છે તમારું તો તમારું થોડું વોકિંગ થઈ જાય છે તમે થોડું સુધા હવમાં હોય છે.
હા અને ક્યાંય મોલ કેવી જગ્યાએ જઈએ તો નાના છોકરાઓ જોડે ગયા હોય તો એ લોકો ને બહુ મજા પડે છે. આજુબાજુ રમત ગમત નું હોય તો થોડુંક હા થોડું રમત ગમતનું હોય તો થોડું એ રમી શકે એને કોઈ ગમતી વસ્તુ આપડી લઈ આપી શક કે આ તો ઓનલાઈન મંગાવીએ તો કોઈ એક વસ્તુ જોઈએ તો બસ એજ વસ્તુ આપડે લીધી છે. અને એમાં બીજી કોઈ વસ્તુમાં આપને ડિસ્કાઉન્ટ કેવું જોઈએ તો આપડે બિનજરૂરી જે મંગાવી લેતા હોઈએ અને એ પણ જો ખરાબ નીકળે તો આપડે તો ડબલ ખર્ચ થાય ને ડબલ ટાઈમ ને બધ તું બગડે તો બધું બીજા નંબર ની જ વાત થઈ જાય.
ઓનલાઈન શોપિંગના પણ ના ગેરફાયદા ખૂબ છે. વસ જોઈ અને અળીની ખરીદી કરી શકાય. કે નથી ક્યારેક ખોટો અથવા ખરાબ પ્રોડક્ટ મળી શકે ડિલિવર તેમાં સમય લાગી શકે સન સાયબર ફ્રોડનો જોખમ તો ખુબ રહ્યો છે.
બઉુ હજે તો બઉુ મોટી પ્રોબ્લેમ છે એની. પણ એક વસ્તુ ખરી છે કે જે લોકો પાસે ટાઈમ નથી હોતો કે અવે લોકો બહાર જઈ શકતા હોય કે માનીલો કે જેની પાસે પૈસા વધ ધારે છે કે ટાઈમનું કોઈ ફિક્સ નથી હોતું. કો માટે ઓનલાઈન સારું છે કે એ લોકો પાસે સમય બચી જાય છે ગમે ત્યારે ફ્રી હોય ત્યારે મોબાઈલમાં એક ટચ ઉપરથી ગમે ત્યારે ચોવીસ કલાક ની અંદર એ ગમે ત્યારે ખરીદી કરી શકતા હોય છે. એ એરિયા ફાયદો છે
ફાયદા સારા છે બાકીતો નુકસાન પણ છેન બાકી સારા પણ છે.
હા આ ઓ એનો ફાયદો છે પણ સામે મતલબ એનું નુકસાન બી છે જ. એ આપડે જ વસ્તુને ટચ કરીને હા ટચ કરીને કે જોઈને ન લઈ શકે તો એની ક્વોલિટી કેવી હોય એ વસ્તુ સાઈઝમાં બી ઘણી વખતે એવુ થતું હોય છે હા.
બંનેનું સરખું જ છે જો ઓફલાઈન ઓનલાઈન એમના પણ ફાયદા છે અને ગેરફાયદા પણ બનેનાં છે. ઓફલાઈનમાં પણ સમય એટ ખર્ચો થાય છે એ. દુકાનેએ બધી વસ્તુ ઉપલબ્ધ નથી રહેે છે ને? ડિસ્કાઉન્ટ સા મળી શક્ય નથી
અને ઘની જગ્યા આપડે જે ઘણી જગ્યાએ આપડે જે વસ્તુ જોઈતી હોય તો અમુક જગ્યાએથી અમુક જ વસ્તુ મળતી હોય કે ટીશર્ટ જોઈતું હોય તો એના માટે અલગ શોપ જવું પડે. કુર્તી જોઈતી હોય તો અલગ જગ્યાએ જવું પડે, સેન્ડલ જોતા હોય તો અલગ જગ્યાએ જવું પડે, જયારે આપણે ઓનલાઈન ખરીદી કરીએ તો હા. બધું એક જ જગ્યાએ અલગ, હા, અલગ અલગ બ્રાન્ડસને અલગ અલગ બધી વસ્તુ, ગણી બધી બ્રાન્ડ ને ડિઝાઇનને બધું કમ્પેરિઝનમાં આપને મળી જતું રહેતું હોય છે.
અને તમને શું છે તમારું હોમડીલીવર સુવિધા મળે છે, તમારી ઘરે જ આ વસ્તુ આવે છે.
અને જે લોકો બહાર જઈ સકતા નથી એવા લોકો માટે તો બહુ સારું ઓપ્શન છે ઓનલાઈન ખરીદી.
હા જે જોબ કરતા હોય એમને જો છોકરાઓ ઘર ના મગાવું હોય તેમ અત્યારે ઓનલાઈન તો શોપિંગ બહુ સારું છે.
પણ ડિલવરી માટે જે વસ્તુ આવે એમાં જે ટાઈમ વધારે લાગી જાય છે ને એના લીધે ઘણી વખત એવું થઈ જાય છે કે જે વસ્તુ ની આપડે જયારે જરૂર હોય એ ટાઈમ જતો રહેતો હોય છે. ક્યારેક કોઈના બર્થડેમાં આપવા માટે કોઈ વસ્તુ મંગાવી હોય તો બર્થડે જ તો રે ને એના કેટલા દિવસ પછી પડતી હોય એટલે પછી હા એનું કોઈ વસ્તુ પછી કામ નઈ રેતું.
જો તમે ટાઈમના પેલે જો મંગાવોને તો આ તો સારું છે તમને ડિસ્કાઉન્ટ મળશે, તમને કમી કિંમત ના વસ્તુ મળીએ તો તમે તો તુરંત તમને કહીએ કે આ હવે તો બર્થડેમાં જવું જોઈએ. કોની કરે તો શું ગિફ્ટ લઈ જવું જઈએ? ત્યારે તો ના મળે ત્યારે તો ઓફલાઈન શોપિંગ નો જ ફાયદો સારો છે.
કે માર્કેટમાં જઈએ તમને વેરાયટી જો.
છેલ્લી ઘડીએ ખરીદી કરવી હોય તો તો આપડે બજારમાં જઈને કરીએ તો સારું છે. આપડે મગજમાં કઈ બીજું વિચાર્યું હોય પણ બજારમાં ગયા હોય તો ત્યાં આપને બે નવી વસ્તુ બી જોવા મળી જતી હોય.
હા અને ઓનલાઈન નું હું કેવું છે? જો આપને ફોટો બતાવે ને એવી વસ્તુ નથી આવતી ક્યારેક તો
હા એટલે કોઈ બીજાને આપવા માટે તો જો આપડે ખરીદવું હોય તો એ બહુ અઘરું જ પડી જતું હોય. કે આપણે બહુ કઈ સારી વસ્તુ જોઈ ને એના માટે આપણે ખરીદી હોય કેને આ વસ્ત તું ગમશે ભેટમાં આપશુ તો. અને એજ વસ્તુ ખરાબ ક્વોલિટીની નીકળી હોય તો સામે વાળા પાસે આપડી છાપ બહુ ખરાબ ઊભી થાય કે આ લોકો એ મને આવી વસ્તુ સાવ આપી. ત્યાં આપડી પૈસા, સમય અને આપડી કિંમત બધું ખરાબ થતું હોય છે.
બદ હા બધું.
એ તો આપણે ઓનલાઈન શોપિંગ જો કરીએ ને તો જો રિવ્યુ આવે ને એ અને વિશ્વાસનીય વેબસાઇટ જોઈને જ ખરીદી કરવો જોઈએ.
સાચી વાત છે, પણ અત્યારે બી ઘણી વસ્તુમાં તો એવું થઈ ગયું છે ઓનલાઈનમાં. કે જે ગ્રાહકો છે એની પણ ભૂલ છે ઘણી. લોકો ઓનલાઈન વસ્તુ મંગાવીને એક બે વખત પહેરીને રિટર્ન કરી દેતા હોય છે. એટલે એજ કોઈ બીજા એ પહેરેલી, હા. કોઈ બીજા એ પહેરેલી કે વાપરેલી વસ્તુ એ પાછી આપણને જ મળવાની છે. હવે કોઈ બી લોકો ઓનલાઈન વેચતા હોય તો એ વેચશે તો ક્યાં?
ના પછી એવું ના કરવું જોઈએ. બીજાની વસ્તુ એ આપને તો ખબર નથી પડતી.
ખરીદી કરીએ તો સારામાં સારું ઓપ્શન છે. જે લોકોની બહું રિટર્ન પોલિસી કે એવી નહીં હોય પણને કોઈ એ ન યુઝ વાપરેલી હોય, હા.
એવી પો પોલિસી આ લોકો.
હાં એટલે દુકાન ઉપર થી જો આપણે ખરીદી કરીએ દુકાન પરથી ખરીદી કરીએ તો ત્યાંથી તો આપને કોઈએ ન પહેર્યું હોય એવા જ આપણે મોટા ભાગના કપડાં ને એવું મળતું હોય એ ખરું. કે ત્યાં આપને સ્ટોક એટલો બધો જોવા ન મળે કે ત્યાં કોઈ પાંચ કે પચીસ વસ્તુ જ મર્યાદિત હોય આપણને એટલું જ મળતું હોય, કે આપણે એટલામાંથી જ આપણે પસંદ કરીને લઈ લેવું પડતું હોય. કે કોઈ ફિક્સ જગ્યા એ કોઈ એક દુકાને ગયા હોય તો એ આપને જેટલા ટકા ડિસ્કાઉન્ટ આપે આપણે એટલું જ ડિસ્કાઉન્ટ લઈ શકતા હોય, આપડે કોઈ બીજા જોડે એમાં પેલું કરી ન શકીએ, ચેક ન કરી શકીએ, કે ત્યાં વધારે ડિસ્કાઉન્ટ છે કે બીજી શોપ પર કેટલું આપને મળશે એ કોઈ ફિક્સ ન હોય. જયારે આપડે ઓનલાઈન ખરીદી કર
હા. બાકી તો ઓ ટી પી, બેંકની માહિતી કે પાસવર્ડ કોઈને ના આપવું જોઈએ.
હા. એના લીધે બી ઘણું ફ્રોડને એવું બધું થતું હોય છે આપડે. સાથે ઘણા બધા પૈસાનું ને એવું બધું થતું હોય છે, આપણી બેંક ડિટેલ્સ ને બધી જતી હોય છે એના લીધે. એટલે આમ તો જોવા જઈએ તો બજાર માં ખરીદી કરવી એ બહુ સ સારું ઓપ્શન છે. અને સારામાં સારી બજારમાં ખરીદી કરવાનો એ પ્લસ પોઈન્ટ છે કે જયારે પણ ખરીદી કરવા જઈએ તો આપને પાણીપુરી ખાવા મળતી હોઈએ છે. આપને બેનો ને તો પાણીપુરી હા એના જેવો કોઈ સારો ઓપ્શન ન હોય. હા એના જેવો કોઈ સારો ઓપ્શન નહીં.
હા પાણીપુરી ખાવા વગર તો ઘર જ ના જવાય છ.
હા. જયારે ઓનલાઈન ખરીદી કરતા હોય જયારે ઓનલાઈન ખરીદી કરતા હોય તો એવું કોઈ આપને વિગત ન મળી રહેે કે આપડે કોઈ વસ્તુ એ રીતનું કરી શકીએ કે કોઈ બીજા બે ત્રણ કામ એમાં કરી શકીએ.
આ વસ્તુમાં શું થાય છે ઓફલાઈન શોપિંગમાં, જો આપન માર્કેટમાં જઈએ તો દુકાનદાર સાથે સીધી વાત થાય.
અને વસ્તુ તુરંત ઘર લઈ જાય શક એમના ટાઈમ વેટ ના કરવું પડે આપ
હા. પણ તહેવાર કે તે વખતે જતા હોય ત્યારે તો દુકાનો માંઈ હમણાં તો બહુ ભીડો રહેતી હોય છે, એટલે એમાં થોડી વાર લાગતી હોય છે. હવે ન સીઝન આવશે નવરાત્રીને એવું બધું
હા હા અત્યારે તો તમે ઓનલાઈન શોપિંગ નો તમને ઓપ્શન રહેશે. અત્યારે તો હા તેજ સારું છે. ત્યાં બને શું છે બહુ સારી વેરાયટી વેરાયટી જોવા મળે છે અને તમને જો ટાઈમ બચાવવો છે તો આ જો એક ઓપ્શન છે તમારી પાસે ઓનલાઈન શોપિંગ.
જે નોકરી ને એ કરતા હોય એના માટે તો ઓનલાઈન ખરીદી એ બેસ્ટ ઓપ્શન જ છે.
હ બે ઓન કિચનમાં તો બહુ પ્રકાર આવે છે કિચન જો આપના પ્રોડક્ટ આવે છે કિચન ના
જબ માર્કેટમાં પણ અહ બજારમાં એટલા વસ્તુ ના રહેે. એટલે તો ઓનલાઈન માં તમને જોવા મળે છે નવી નવી.
બહુ સારી વસ્તુ ને સારી ક્વોલિટી નું મળી પણ જતું હોય છે ઓનલાઈન માં. કિચન માટે છે છોકરાઓની સ્ટેશનરી નું આઈટમ છે બધું. જોકે બંનેના ફાયદા અને ગેર ફાયદા એટલા જ છે ઓનલાઈન ખરીદી કરીએ કે ઓફલાઈન કરીએ. બને એના ફાયદા ને ગેરફાયદા પોતપોતાની જગ્યા એ જ છે.
ચાલો પછી તમારી સાથે એમાં તે ઘણી ઇન્ફોર્મેશન મળી. ઓનલાઈનમાં તે શોપિંગ ચાલશે ધન્યવાદ હા.